હલો!
હા.
હા બોલો.?
તમે આમ ક્યાં ના રહેવાસી તમે.?
મમમ હાઆઆ જસવંતપુરા રાજસ્થાન.
જસવંતપુરા રાજસ્થાન એમ હમ.
હમ! તમે કયાનાં.?
અમે, આમ તો, ઈડર સાઈડ ના છીએ.
હમ ઓકે.
એવું છે.
એ પછે. હા સારું છે.
હમ આમ તો તમારે હોળી ન મહત્વ વધારે હશે ને ત્યાં.
હમ બહ છે મારી ફેવરેટ છે હોડી.
બરાબર છે.
મારો કય ફેસ્ટિવલ ફેવરેટ.
અમારા ગુજરાતમાં તો તમે. કઈ પણ. બધું મનાવી લઈએ બધી જ બધે જ ફેસ્ટિવલ. બધા જ તહેવારો.
તમારું ઉત્તરાયણ જ હશે.
ઉત્તરાયણ એટલે બધું છે આમ તો આમ તો અમે પણ રાજસ્થાન જ છએ પણ અહિયાયા વર્ષોથી અહ રહીએ છીએ એટલે ગુજરાતી આવડી ગઈ છે ગુજરાતમાં અમે ભળી ગયા છીએ.
બરોબર.
એવું છે બધું
બરાબર.
તમને પણ સારી ગુજરાતી વી આપડે છે કે તમે ગુજરાતમાં જ રહો છો આમ મોસ્ટલી કામ ગુજરાતમાં જ હશે તમારું.
હમ મારી નાની ન ઘર ગુજરાતમાં જ છે.
બરાબર એટલે આમ તમને આટલી સારી રીતે આવડે છે એટ તમે અત્યારે પણ ગુજરાતની અંદર જોબ કરતા હશો ને.
હા ગુજરાતમાં જ છું. અમદાબાદ સાઈડ.
એવું છે એમને. હમ. નીડર થી ઘણું દૂર નથી
નહી નહી ચાર કલાક શાયદ.
હા.
ત્રણ ચાર કલાક.
હા.
હમ બસ આટલું જ તો છે.
બરાબર છેધર પછી અંબાજી ક્યારે ગયા છો તમે. ઈડર થઈને જ જવાય છે. એ તમારા થયા. તમારે પણ તમારે જસવંતપુરા જવું હશે તો અંબાજી થઈને જતા આવશે.
હમ અંબાજી થઈને હિંમતનગર ને. થ્રુ છે રૂટ.
હા એમ તો બીજો પણ રસ્તો છેને પેલો મહેસાણા થઈને જાય છે.
હા હા આબુ રોડ થી આવીએે ને અમે. તો અંબાજી નહી લેવું પડે. આબુ રોડથી ડિરેક્ટલી જસવંતપુરા ટુ અમદાવાદ ફાઇવ અવર્સમાં પહોંચી જઈએ.
ઓકે. પાંચ કલાકમાં.
પાંચ કલાક.
બરાબર છે.
પણ આ ઈડર વિડર નથી આવતું પછી
હા એ પછી તમારું ક્યાંથી જવું એ તમારી પર ડીસાઇડ છે. હ એ તો છે જ ના. તો છે પડે જ.
હમ કઈ મતલબ નથી.
હા હ. એવું છે?
તમે ગયેલા છો અંબાજી કેટલી વાર?
અંબાજી હું ઈડરમાં જ રહું છું એટલે મારુ તો નજીકમાં જ પડે ઈડર અંબાજી. ક્યારેક થઈ એટલે ભાઈબંધુ બધા બાઈકો લઈને જઈ આવીએ.
હમ સારું કેહવાય. ઠાકોર ડાકોર ડાકોર તમારથી નજદીક પડે?
હા ડાકોર પણ નજ નજીક જ થાય અમારે.
બરોબર બરોબર.
હમ તમે આ વાત કરો છો ને થોડું લેઝિનેસ લાગે છે તમાર. થોડું થોડું આમ જોરથી આમ થોડું બોલો. મીટંગમાં બેઠા હોયને એવ હા હા તમે કે હાલો. હેલો. એવું નહીં થોડું જો હેલો
ઓકે.
હા મીટિંગ આપડે મીટિંગમાં બેઠ આ જીવી રીતે
હા ઓકે હા સમજી ગઈ સમજી ગઈ.
હા.
થોડું મારી એનર્જી અપ રાખુ.
હા એનર્જી તમારે ઉત્સાહ
હા ઓકે ઓકે ઓ કે થઈ જશે. થઈ જશે શું છે આજે થાકી ગઈ છું ને એટલા માટે.
હા જેટલું બને એટલું ઓકે હમ એ બધું ઓછું બોલો. ગુજરાતીમાં વધારે હા હા બરાબર હા બરાબર હા એવું હા એવું જ છે
સરસ
હમ જસવંતપુરા જસવંતપુરા હું આવી ચુક્યો છું જસવંતપુરા એમ તો
કેટલી વાર
આમ તો જોવોને
નાનપણમાં આવ્યા હતા તમે
હા ચાર વર્ષ પહેલા હું એક વખત આયો હતો ત્યારે નાનો હતો જ્યારે ત્યાંનું એક કઈક મંદિર છે ત્યાં કયું મંદિર છે અ યાદ નથી મને ત્યાંનું મંદિર છે એની પ્રાણ પ્રતિષ્ઠા હતીને ત્યારે હું જસવંતપુરા આયો હતો.
ચામુંડા માતાજી મંદિર જ છે.
અચ્છા પેલું જેમ એ ગામની વચ્ચો વ છે મંદિર આમ
મારા ઘરની સામે જ છે પેલું મંદિર
તમારું ઘર સામે જ છે એમ
મારી એ પેલી ચામુુંડાની મૂર્તિની પ્રતિષ્ઠા મારા ઘરવાળાએ ઘરવાળોએ લીધી હતી મેન.
એવું છે એમને
હમ.
હ હ સરસ સરસ. હમ હમ.
ચામુન્ડા માતાજી છે. પો આવતી પેલા પોવ જ એક દિવસે હન નહી નહી હવે બોર્ડર થઈ ગઈ છે તો હવે નથી આવતી. એક અમે નાના હતા ને તો અમારે જવું હતું કહયા બહાર તો પછી છ વાગે આ હા તો એક મિનિટ હા છ વાગે હમે ચાર પાંચ વાગે ઉઠી ગયેલા હતા. તો બસ મારા મંદિર પાસે એક એજ પેલું છે કૂવો પાણીનો કૂવો
હા.
તો પછી મા હે શું થયું હતું. અમે બધા ટેરેસ પર ઉપર સુ ત હતા પછી ચાર વાગે ઉઠી ને રેડી થઈ ગયા અને અમારી ખિડકીને ત્યાં બેસી ગયા. મારી ખિડકી થી જ દેખાઈયા આવે કે મંદિર પેલું છે ત્યારે મંદિર બન્યું નતું એકદમ જૂનું મંદિર હતું. પછી અમને અવાજો આવતી હતી!
હા.
તો આમ અહેસાસ થઈ ગયો, બહાર રી જ છે.
તમે જોયું નથી ક્યારે એમ?
મેં નહીં, એ નથી જોયું કે.
હજી સુધી નથી જોયો, એમ ત્યાં.
મેં એક ત્યાં એક જગા છે, મગરે મગરે કહેવાય, ત્યાં ઉપર ચડીને જવાનું. ત્યાં રીતની. હમ, શું કેવાય ઉપરને બોડીને શું કેહેવાય?
હ, એની ખાલ.
હાલ હાલ છે ત્યા.
હા.
એકદમ આખું ડેઝર્ટ એરિયામાં પેલું મગરે છે ને, એકદમ ગ્રીનરી વાળું છે. નાનું આમ આશ્રમ નથી આવતું, કંઈ સંત નું હો એવી રીતના.
હા, હા.
ઠીક છે હ! હા, હા. આંગળ ગ્રીન ગ્રીન ઘાસ, ને ગ્રીન ગ્રીન પ્લાન્ટસ, ને ફ્લાવર છે. પછી તમે પેલી કેવમાં જશો ને, ત્યારે. એજ આવી જાય.
બરાબર છે.
હ, એક આસન છે ને કમંડલ છે, અનેને રીચની.
હમ, હમ. ના, ના. બરાબર છે.
આવું છેે.
સમજી ગયો!
તમે આમ જોય છે, બાકી તમે ક્યારે રીચ નથી, તમે જોય છે.
રહી છે, તો હવે બહુ મુશ્કેલથી હવે. આપણે પ્રાણી સંગ્રહાલયમાં. ગયા હોય ત્યારે જોવા મળે.
હા, બસ, પણ એ ઈચ્છું. પણ એકદમ મુરજાઈ ગઈ! કરતી હોય. પ્રોપર રીચ રીફ નથી હોતી.
એમને એવી રીતે, એમ શું કેવાય, એટલી જગ્યામાં જ એમને ફરવાનું હોય, એટલે એ એ લોકો એવી રીતે જ. તું મેનેજ કરની અંદર અંદર. મુંજાયેલા રે, કંઈ જ. આપણને પણ ઘરની બાર ના જવા મળે, તો આપડે કેવા થઈ જઈ?
હમ.
હ.
એક પ્રોપર રીચ જોઈએ ને, તો પેલી તો.
હમ.
આમ બેસેલી હોય તો તે સાત ફૂટની હોય. ઉભી થઈ જાય તો દસ ફૂટ નની આવી. પ્રીતના હોય. કરી ચાટલી મોટી હોય.
અચ્છા અચ્છા.
હમ.
બાકી હમણાં જોવા ને આજે જ ન્યૂઝમાં હતું કઈક આપણે જીઆઈડીસી છે ને બાજુ.
હા.
ત્યાં કઈક દીપડો જોવા મળ્યો.
શું હોય.
દીપડો મીન્સ અ ચિતો.
ઓકે ઓકે.
હા.
તમારું તમારું અરવલ્લી જિલ્લામાં આવે.
ના અરવલ્લીમાં ના આવે અમારું સાબરકાંઠામાં આવે. ર હા પણ સમજી જવાનું. હું ક જીઆડીસી ની વાત કરું છું.
હા હા ઓકે. નહી મતલબ ચીતડો આય ઉ તો.
ચિતતો હા ચિતથડો નહી એ કોકને મારશે એના. કરી નાખશે.
મતલબ જંગલ તો ગુજરાતમાં એ જ છે ને એટલા માટે.
હા.
હમ.
છે ઘણા એ જંગલ છે પણ એવું. કેવાય બધું જાનવરો છે નહીં એમ. હશે પણ અવાજ ક્યારે. હલો.
હા હવે હું શું કતી હતી.
શફાય.
હમ આપણેે હવે ફિનિશ કરી નાખીએ.
હા તમારે કઈક જવું જ જઈ આવો વાંધો નહીિ ઓકે.
ઓકે ઓકે હા.
સારું સારું.